એી ટુ વાય
કેટુ મારા આ આઈડન નામ કેટુ છે
જય માતા દ
જય માતાજી સરકાર તો શું કરી રહ્યા છો તમે હાલ ફ્રી છો
હું તમ કીટુ ભાઈ તમને એ કેવા માગુ છું માર્યા ભાઈ ગુજરાત છોડી ને ચક નોકરી જાવું એ માટે તમે કોઈક સલાહ આપો
હા ગુજરાત છોડીને તો બીજા રાજ્યમાં તમારે નોકરી ના જવાય કારણ કે હાલ બીજા બીજા રાજ્યમાં નોકરી ના જવાય જો તમારે જવું હોય તો તમે દુબઈ જતા રહો દુબઈમાં ડિલિવરી અ મતલબ ડિલિવરી એક ડિલિવરી તમે કમ્પ્લીટ કરો ને મતલબ વ ડિલીવરી બોય હોતા હૈ ના વ એક ડિલીવરી તુમ કમ્પ્લીટ કરોગે તો એક ડિલીવરી કે તુમ કો ડોલર મે મલગે દસ દસ પંદ્ર બીસ ડોલર મતલબ હમા ઇન્ડિયન રૂપીસ મે હએ અ મતલબ બહુત સારા ઉધર પેસે નોકરી કર સકતી લકકે લ હમા પાસ વીઝા કે લ એસી ચાએ ઓ વાપસ જાને કે લ પેસે જઈએ કુકી દુબઈ ધર પ્લેન જ પડત ઓર હમારે ધર ઉતને હરે પાસે પૈસે નહી હૈ કે હમ પ્લેન બેઠ ગ જ તો મેં તો હી બોલતા હું કે તું ગુજરાત મે નોકરી કર બાકી અલગ રાજ્યમાં તો નોકરી કરવા જશે તો તને અહીંયા પ્રોબ્લેમ જોવા મળશે કારણ કે અહિયાંયા તો તને ઘરના પણ હેલ્પ કરશે ત્યાં તને કોઈ ઘરના હેલ્પ કરવા નહીં આવે કારણ કે મ બધું એવી પ્રોબ્લેમો જોવા મળે છે પૈસા માં પ્રોબ્લેમ જોવા મળે છે પમાં પ્રોબ્લેમ જોવા હળ છે અને અનેને જમવાવામાં પણ પ્રોબ્લેમ જોવા મળે છે એ માટે તું ગુજરાત છોડીને બીજા રાજ્ય જેમાં નોકરી કરવા ના જતો
હા કીતુ ભાઈ તમારે કેવી સાચી વાત છે કારણ કે બે દિવસ વરસાદના કારણે હું થોડોક બીમાર પડી ગયો છું થોડોક તાવ અને શરદી થઈ ગયું છું
અચા હા તો હું એ કેવું છું કે તું હાલ વરસાદ ન એવું ઠંડુ વાતાવરણ છે એ એ માટે તને એવું થઈ શકે સમજી શકું છું હું એટલા માટે તું આજે મેડિકલ અથવા દવાખાનામાં જઈને થોડી દવા લઈ લજે હાલો એવો વાયરસ ચાલે છે જેનાથી હાલ ઠંડુ વાતાવરણ છે અને તું વધુ બીમાર રહેશે તોને વધુ બીમારી ચડી શકશે એ માટે તું હાલ કા તો મેડિકલ કા તો દવાખાને જઈને તું થોડી દવા લઈ જાયજે જેના કારણે તો આને બધું ઠીક સારું લાગવા મળશે અને વધુ બીમાર થશે તો તારે વધુ ખર્ચો કરવો પડશે પછી તમને ઘરનાને પણ પ્રોબ્લેમ જોવા મળશે એ માટે પછી હા તો એ માટે કઉ છું કે તું દવા લઈ લેજે
કિશન ભાઈ તમને કીતુ ભાઈ તમને એ કવા માગુયા સ્કૂલ કેમ નહી કે
હા સઈ આજે વાાલ સવારમાં વેલો ઉઠ્યો એટલે આજે મસ્ત વાતાવરણ હતું વરસાદ જેવું છે હલ હજીબ પણ એવું જ વાતાવરણ છે આવું વાત વાતાવરણ મને બહુ ગમે છે અને આવું વાતાવરણમાં હું ભણવા નહી ગયો કારણ કે સ્કૂલમાં રૂમમાં બેસીને ભણવું પડે બહાર નું એવું લુક જોવા નહી મળતું અને હાલ એટલું મસ્ત વાતાવરણ છે કે અહિયાંયા મોજ પડી જાય અને દેખવામાં પણ મજા આવે છે અને હાલ જસ્ટ લુકિંગ લાઈકભાલ ગાર્ડન ગાર્ડન હાલ વરસાદ પણ હલકો હલકો વરસી રહ્યો છે તે માટે હું આવું વાતાવરણ હોય એટલે એન્જોય કરવા માટે સ્કૂલ નહી જતો તમારે ત્યાં કેવું વાતાવરણ છે મતલબ
વાતાવરણ તો હાલ તો સવા ઉચિત થોડો થોડો વરસાદ આવે છે્યાં વધ તો વરસાદ આવ્યો નહી પણ કારણ કે એવી સંભાવના છે કે આ વરસાદ આવશે રાતે પણ
હમ એવી સંભાવના છે કે રાતે વરસાદ આવશે એ માટે હાલ એવું એલડ મારામાં એવો વિડિયો આવયો હતો કે હાલ એવું એલડ છે કે હાલ કાલે રાતના દસ વાગ્યા પછી સુરતમાં એટલો વરસાદ વરસ એટલો વરસાદ વ કે અતિ ભારે વરસાદ વરસ્યો જેના કારણે હાલ ત્યાં બહુ પાણી પણ ભરાઈ ગયું છે એ માટે આપણે હાલ એલર્ટ છે કે રાતના દસ વાગ્યા પછી તમે ક્યાંય બારે જતા નહ કારણ કે વધુ વરસાદ પડવાની શક્યતા છે એવું વિડયોમાં કેતા હતા લોકો હવામાન માધ્યમિક ના વિભાગના લોકો
હ એકદમ સાચી વાત છે વરસાદુ લાગાય છે
હમ વરસાદની બહ આગળ છે તો તમે શું મને કહી શકશો કે હાલ મતલબ તમારે ખેતીમાં શું વાયુ છે અરે મેં એવું કેવા મેં એવું કહેવા માંગુ છું કે એ પેપુડો ન અવાજ આવે તમે થોડા દૂર જતા રહો કારણ કે મારે પેપુડના કારણે ઓલરેડી કોલ રિજેક્ટ થઈ ગયો છે થોડી વાર પહેલા જ મારા ફ્રેન્ડ થી વાતો કરતો હતો તે બહ રોડ ઉપર જતો હતો તેને કોઈ સાયન્ટ માર્યું છે તેના કારણે એનો વોઈસ આ્યો તો મારે કોલ રિજેક્ટ થઈ ગયો
હા કર છું કારણ કે ઘરની બાજુમાં જ રસ્તો આવેલો
મતલબ તમે ગામમાં રહો છો ને તમારી ગા નજીક જ રસ્તો આવેલો છે રોડ
હા એકદમ સાચી વાત
મતલબ તમે ગામમાં ગામમાં રહો છો અને તમારા ખેતર કેટલા દૂર છે ખેતરમાં હું વાયેલું છે હાલ
હાલે તો મગફળી વાહી મગફળી વાહીને તો એને નીંદર પણ કરી નાખ પછી એ આરોગ્ય ખાતર પણ નાખી નાખ છાણયું ખાતર નાખ્યું બું પછી એને નીંદુ કરી અને પછી હવે એ મગફળી સારી વરસાદના લીધે સારી મગફળી છે
હા હાલ હાલ અ બિકોશ વરસાદ વરસી રહ્યો છે એટલે હાલ તમારે મગફળીમાં ઉત્પાદન થોડું વધુ જોવા મળશે કારણ કે આ આટલા ઘડી વરસાદ ન તો ચોમાસુ ચાલી રહ્યું છે તાનો હજુ હવે પેલી વાર વરસાદ થોડો જ જે થયો છે હજી વધ વધુ માત્રામાં વરસાદ નહી થયો હાલ તો ખાલી છાંટા જ નાખ્યા છે જો વરસાદ વધુ માત્રામાં વરશે જમી બ આખી ભીંજાઈ જશે ત્યારે મગફળીને થોડું વરસાદનું પાણી મળશે કારણ કે બોરના પાણીથી એટલી મગફળી માં ઉત્પાદન વધ જોવા નહી મળતું વરસાદના પાણી થી મગફળીમાં ઉત્પાદન વધુ જોવા મળે છે એ માટે તમારે અ તમારે હાલ અ સિંચાઈ માટે ફુઆરા છે કે તમે ક્યારા થી
તમે શું કેવા માગો
હાલ તમે તમારી મગફળી છે મગફળીની સિંચાઈ માટે તમે ફુવારાનો યુઝ કરો છો કે ચારાનો યુઝ
આ મગફળી માટે ફુવારાને યુઝ કરે છે, કારણ કે પા પૂ પૂ અ ચારામાં મજા નથી આવતી કારણ કે મગફળીને નુકસાન પડે છેને. કુવારા ના કારણે આપણેે ઉત્પાદન થોડું વધુ થાય છે એટલા માટે ફુંવારાનોો ઉપયોગ કરી
હા ફુવારામાં પાણીનો બગાડો શો થાય કારણ કે ફુવારામા ફુવારું ફરતું હોય એટલે ચારે બાજુ તે પાણી ફેંકે છે, અને ચારણમાં એવું થાય કે તમારે એક જગ્યા ઉપર પાણી વહેતું હોય નેક હોય નેક માં પાણી વ તું હોય તો નેક બેેગ ફૂટી જાય. તો તે પાણી પણ આમતે ફેલાઈ જાય છે, તે માટે આપણે ફુવારામાં સિંચાઈ કરીએ તો જમીન માં ભેજ પણ સારો જોવા મળે છે કારણ કે ફુવારું એક જગ્યા ઉપર ચારેકોર તું હોય છે, જેના કારણે અ વધુ માત્રામાં પાણી ફેંકતું હોય છે, અને એક જગ્યા ઉપર પાણી ન ધગુ નહી થતો જેના કારણે મગફળીને નુકસાન થાય. અને તમે બાજરી જેવું વાવો છો તો તેમાં ચારા થી બાજરીનું ઉત્પાદન સારું જોવા મળે છે, પણ ફુરામાં એવું નહી
હા કેટુ ભાઈ અમે તમે સાચી યાદ કરીએ અમે બાજરીમાં તો ચારાનો ઉપયોગ કરીએ છીએ કારણ કે બાજરીમા પાણી ની બહુ જરૂર પડે એટલા માટે ચારાનો ઉપયોગ કરીએ છીએ ચારા ના લીધે બાજરી સારી અને થોડી મજબૂત ડોકો થાય છે એના કારણે અ ચારાનો ઉપયોગ કરીએ છીએ બીજા ધાનમાં પછી. એ એ એરોડામાં પણ અમે ચારા ન ઉપયોગ કરીએ છીએ કે મગફળી મગફળી ફૂવારામાં ઉપયોગ કરીે કારણ કે મગફળી સારી થાય અને પછી બીજા બટાકામાં પણ યુઝ કરીએ છ છે, કુવારા એટલા માટે કેહેવામાં આવ કુવારા આમ ચારા ન ઉપયોગ જોઈ જોઈ ને કરવો જોઈએ
હા એમાં જીગરભાઈ એવું છે, કે તમે મગફળીમાં તમે જો ચારા માટે નેકો નાખવામાં આવે છે જો મગફળીમાં આપડે એ નેકો નાખી તો મગફળી ના સૂ કપાઈ જતો હોય છે અને અમુક અમુક જગ્યાએ સૂયા નહી બેતાા કારણ કે તે તમે નેક ભારો ને તો મગફળી પાણીમાં ડૂબાઈ જાય છે, તે માટે આપડે મગફળીમાં જો ચારા નો યુઝ કરીએ તો ઉત્પાદન ઓછું જોવા મળે છે અમુક અમુક જગ્યાએ મગફળી પણ બળી પણ જાય છે, તે માટે આપણેે અ મગફળીમાં ફરનો ઉપયોગ કરવો જોઈએ સાચી વાત છે, અને બટાકામાં પણ એવું છે જો બટાકામાં તમે નેકો નાખવા જાવ તો બટાકાનો ઓળો ધોરઈ જાય છે કારણ કે પાણી વધુ માત્રામાં વહન કરતું હોય છે. ખાતર પણ તણાઈ જાય છે, અને તમે અ મગફળીમાં અને બટાકામા દવા નો ઉપયોગ વધધુ કરવો પડે છે, એ માટે તમે આખો દિવસ દવા ચાડવી પડે એના કારણે આપણે ફુવારામાં દવા ચઢાવ દઈએ તો પણ આખા ખેતરમાં ફુવારા ફરી જાય છે અને આપડણે દવા લઈને ફરવું નહીં પડતું તે માટે તમે આ દવા ન છિટકાવ કરો ત્યારે ફુરાથી કરો કે પેથી
હમ કીતું ભાઈ તમને વાત ક માગુ છુ, કાલ રાતે હું એક મહિના લ ને મજડી મને કોલ ફોન કર્યો હતો અને કીધું હતું કે તમે મારી સાથે આવો મેં અને મનાલીને ગયો હતો પછી મળવા ત્યારે રાતે પણ એક વાગે ગયોયો ગયો હતો પછી એના કારણે વરસાદ આવ્યો વરસાદના કારણે હુ મારા કપડા પણ પલળી ગયા ઘરે આવ્યો પછી રાતનો નાહ્યો અને પછી કપડાં ધોયા તો ઘરે મને પૂછવા લાગ્યા સવારે કે જેમ, નાતો તો એનો જવાબ માટે હુ શુ જવાબલુ
હા તો મારા ખ્યાલથી ત્યારે એવો છે. જે કે અ રાતે ઓ એ થોડી અ ગરમી લાગ હતી વરસાદ એ માટે હું બારે જ થોડી વાર ફરવા માટે ગયો હતો. તો બારે હું જતો હતો અને અચાનક વરસાદ આ ગયો જેથી. મારા ઉપર બઉુ પાણી છાંટી છંટવાઈ ગયું અને મારા કપડાં પીના. ગયા મને પછી રાતના ઊંઘ નથી આવતી અને મારા કપડા પણો. મોસો ના પીંજાય એ માટે હું નાઈને બીજા કપડા પહેરી લીધા મારું શરીર. પણ સ્વસ્થ થઈ જાય અને મને અ કંટાળો પણ ના આવે ને ઠંડુ શરીર થઈ જાય. એ માટે મેં નાઈ લીધું અને બીજું કોઈ એવું પ્રોબ્લમ જેવું નતું જેના કારણે ના ના. એટલા માટે તારે એમ કેવાનું કે થોડી ઊંઘ નથી આવતી અને ગરમી જેવું લાગતું હતું. એટલા માટે મેં ન લીધું.
ઈટુ ભાઈ તમને કહેવા માગુ છું કે તમે કોઈ દિવસ આવી પરિસ્થિતિમાં વસાયા છો.
અ નહી ઓબ્વિયસલી હું હજી સુધી આવી પરિસ્થિતિમાં નહી ફસાણ કારણ કે. હું એવા રાતના એ જાઉં ત્યારે હું એવ. મતલબ જયારે ઘરે ના હોઉ ત્યારે હું જાઉં છું એ માટે કોઈ. કરના ના હોય એટલે કરના ને ખબર નહી પડી હજી સુધી કે હું જાઉં છું. એ માટે કોઈ ઘનાને ખબર નહ કે હું રાતના જઉં છુંને આવું છું એ માટે. મારે કજી એવી પરિસ્થિતિ બની નહી.
ગીટુ ભાઈ તમારી બાજુમાં કોઈ બેઠું તો નહી.
ના મારી બાજુમાં હાલ કોઈ નથી હું એકલો જ વાટમાં બેઠો છું.
તમ કેવું ચાલી રહ્યું તમારા જીવન.
અમારા જીવનમાં મોજે દરિયા ચાલી રહ્યા છે તમારા જીવનમાં હાલ કેવું. ચાલી રહ્યું છે તમે થોડું જણાવી શકશો.
મારા જીવન પહેલી તારીખ થી મળડીને પંદર તારીખ સારું ચાલ્યું પછી પંદર તારીખ થી મળડીને આજે. એવી તારીખ થઈ છે એટલા દિવસમાં હું બઉ મો. સમાં જતો રહ્યો છું કારણ કે મારી પાસે જાગતીિક કાર પૈસા નહીં એટલા માટે હું કહેવા માંગુ છુ. ત ઓનલાઈન ગેમથી દૂર રહેવા માંગો.
હા હું તને અમને અમે તમને સમજણ આપતા જ હતા જયારે તું. અ ડીડી માં ને બધી ગવામાં તું પેમેન્ટ એડ કરતો હતો ત્યારે જ મને ખબર હતી. કે આ ગેમોમાં પેમેન્ટ એડ નહીં કરવું જોઈએ તો જો હજી ક્રિકેટની ગેમ પણ લેવા માંગતો હતો. તો એ ક્રિકેટની ગેમથી પણ દૂર રજ કારણ કે તું ધડાધાર પૈસા એડ જ કરે ભરા છે. તું પછી ચેડે નહીં વિચારતો કે મારે પછી પૈસાની બહુ જરૂર પડશે એ માટે તું. એ ગેમથી દૂર રહે છે કારણ કે ગેમ ન ગેમમાં બહુ રિક્સ વાળી ગેમ છે તું એકદમ પૈસા નાખ. દે છે તે માટે તું અને જસવંત બ્રો એ ગેમ થી દૂર રહીજો.
હા મને ગેમમાં થોડુંક ઓછું ફાવે છે કારણ કે ગેમે કુદાચ જોઈ નથી પણ. થોડાક દિવસમાં શીખી જઉં ને પછી મોટો દાવ ખેલશું કારણ કે જિંદગીમાં. પૈસા વગર કઈ નઈિ એટલે પૈસા તો કમાવો છે ભલે કે બે નંબર ના. કે ગમે રીતે કરી પિસાદ પડે તેમ કિશન ભાઈ કેવા માંગુ છું કે ચાલા નહી ગયા તમે લેશન પણ લખી શકો છો અને તમને કેવા માંગુ છું ફોન સબમિટ કરવા વિનંતી કરું છું
ઓકે એમાં જોવું નહી પડે હું સબમિટ કરી દઉં છું